હ
હલો હા બોલો બોલો
હજો મજામાં
મજા મજા બહુ દિવસે યાદ આવી તમારી તમે ફોન કર્યો
હ થોડું કામ પડ્યું છું આપડું તમારું
બોલો બોલો શું હતું હ હમણાં થોડી વારમાં જમીએ અડધો કલાકમાં
હા તો મારે એક પેલી સલાહ લેધી મારા બાબલા ને અમ તો ફોરેન મેવા છે પ જ ન છે ભ પ્રોસેસમાં તમે પેલું તમારું કન્સલ્ટન્સી છે ને
હા હા છે છે
હા તો આપડે થોડું સલાહ જોતી હતી ડ કઈ રીત છે કેલા ટાઈમ સુધી મોકલાય જગ્યા મોકલાય મને બધ બતાવનું
જો હમણાં ધારો કે તમારો બાબો કેટલા વર્સનો શું ભણવાનું છે એને
બાબુ અત્યારે એકવીસ વર્ષ ન છે અને ભણવાનુંને એ આઈટી સેક્ટરમાં છે
આઈટી સેક્ટર ઓકે તો જો હમણાં બધું બધું અર્થતંત્રને બધું જોતા અમુક અમુક દેશોમાં તો એવું છે કે ભ ઈન્ડિયનને બહાર કાઢે છે બરોબર છે બે ચાર દિવસે એવા જ યુએસ એધામાં હમણા પૂર્ણ પડી્યો સારું એક લક્ઝમબર્ગ કરીને જ છે પછી ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે પછી ફ્રાન્સ છે જાપાન જઈ શકાય રશિયા છે તો આ બધા દેશોમાં તમે જઈ અને મીન્સ કે જઈ તો નહીં પણ એપ્લાય કરવું પડે પહેલાં અને એની બધી માહિતી લેવુંડા માહ માહિત લેવી પડે તમારે કે ભાઈ શું છે શું નહીં અને એમાં તમારે કેટલા વર્ષ એવું છે તમારું એજ્યુકેશનની અંદર કેટલા વર્ષ એજ્યુકેશન ત્યાં લેવાનું છે જે એ પ્રોપર તમને ખ્યાલ હોય તો તમારે ઓનલાઈન એપ્લિકેશન આવે છે તમારી જે દેશમાં એપ્લાય કરવું એ દેશનું પોર્ટલ આવે વેબસાઇટ આવે તમે વેબસાઇટમાં એપ્લાય કરો તો આખી માહિતી તમારી ડિટેલ માગે એ લોકો એ ડિટેલ તમારે ફિલઅપ કરવાની પછી ત્યાંથી તમને સામેથી મેલ આવે કે ભાઈ તમારું ડિટેલ જે તમે મોકલી દી તમારા પુફ જે હતા એના ઉપ તમારું એપ્લાય સક્સેસફુલ થઈ ગઈ છે અને તમને અ તમે કેટલા ટાઈમમાં અહિયાયા આવશો અને બીજા પ્રોસેસ શું હશે તમારી એ બધી જાણકારી
મારો બાબુ છે અત્યારે આપડ આ સેક્ટરમાં છે સ્ટડીઝમાં બેચલર ઓફ ટેકનોલોજી કરીને કોર્સ કરેલો છે સોરી ડિપ્લોમા કરેલો છે અહયા નવું ત્રણ વર્ષનુંું એક તું સ્ટડીશ
હમ હમ
હવે આપડે ત્યાં ફોરેન માં જ શું છ ત્યા માસ્ટર તો ત્યાં કરવું પડશે માસ્ટર કર્યા પછી આપડ અ જોબ તો મળી જશે ને ત્યાં
મળીએ મળીએ એ તમને જે ફેકલ્ટી જે યુનિવર્સિટી દ્વારા ગયા હોય જેના દ્વારા ત
અચ્છા ઓકે તો આમ આપડે જેમ કે કોઈ કન્સલ્ટન્સી થ્રુ કરરા બરો કેમ કે તમારે થર આવું તો આપડે ફીસ ના એવું બધું કેટલું હશે મતલબ લોન હશે કે શું હશે પેરીધું
આમાં લોન સિસ્ટમ બી છે અને બીજી જે અમારી પોલિસી છે એ પ્રમાણે પોલિસી પ્રમાણે અમુક પૈસા તમારે ભરવા પડે કેમકે સમજો કે ત્રીસ ટકા તમેણા પૈસા ભર્યા બરાબર છે, અને તમારી આગળ બધી પ્રો સક્સેસ થઈ ગઈ હવે તમે જવા માટે તૈયાર છો. પછી ત્યાં જઈને તમે ત્યાં જઈને કરવું હો તો ત્યાં જઈને નહીં તો પછી અહીંયા થોડાક પેમેન્ટ આપી દો તમે. ત્યાં તમાર છોકરાનું ભણવાનું થઈ જાય. હ. પ્રમાણે તમે આપો તે એ પ્રમાણે ચાલે પૈસા.
બરોબર બરોબર હ. આપડ અત્યારે યુ એસ ય જોવું હોય ત્યાં નહી જોય એવું?
યુ એસ માં એવું છે કે ત્યાંની નાગરિક ત્યાંના નાગરિક એવું કેહે છે, કે ઈન્ડિયન જે અહીં આવે છે ને જોબ કરવા માટે. તો અમને જોબમાં તકલીફ પડે અમને જલ્દી જોબ નથી મળતી એમ. એવું એ લોકો ન કહેવું છે એટલે થોડો વિરોધ કરી રહ્યો છે. જેની પબ્લિક, તો તેની ગવર્મેન્ટે એવું કીધું કે હમણાં થોડો ટાઈમ મોકૂફ રાખવા એમ.
હ અને આપડે વીઝા પેલા એચ વન બી ઉપર જવું પડશે કે રી
વિઝા માટે?
હમ બીજા પેલું વચમાન સ્થળ હતું એચ વન બી વિઝા એક લાખ ડોલર ભરવાના પછી તો જવા દઈ.
હા એ ત્યાં હમણાં લગભગ અ એવું કઈ છે. છે પણ હમણાં તો સા સાવ ના જ પાડી એટલે ઇન્ડિયન પબ્લિકને તો હમણાં અલઉ નથી, એટલે જ્યારે લોકો એક્સેપ્ટ કરે કે ભી હવે વાંધો નથી આવે એવો. કે ભાઈ કઈ જોબની ઓપોર્ચ્યુનિટી છે, કે એવું કંઈ હોય તો કરી શકો એમ.
ઓકે તો આપડે અત્યારે ઓસ્ટ્રેલિયા જઈ શકીએ.
ઓસ્ટ્રેલિયા કેનેડા લક્ઝમબર્ગ જાપાન રશિયા િયા
ઓકે ઓકે મારા બાબલા ને જાપાન અને રશિયા ર રશિયા બહુ ગમે છે ત્યાંનું જે
વાતાવરણ હમ બહ સરસ હ તમારું હેલ્થ પણ સારું ર
હા
હમ
ત્યાં ત્યાંનું વિચારે છીએ અમે કરાવવાનું ત આનું તો ફ રતનું છે રશ માટેનું
એમાં પ્રોસેસ એમાં ન ત્યાં તમારે છે ને રશિયામાં રૂબલ જાલય રૂબલ
રૂબલ
હમ અને તમારે લગભગ વીસ હજાર રૂબલ ભરવા પડે
વીસ હજાર ઉમર હ તો જયાર ઉું બોલે લે ન્ડિયાનુંમાં વિકલાિયા
એ તમે ગૂગલ માં જુઓ ને ચાાલ આવી હશે
અચછા લમસ મ
હા લમસમ સમજો ને કે પચીસથી તીસ લાખ રૂપિયા સમજો
ઓહ પચસ
મોગુ મોગુ છે પણ મેડિકલ રિલેટેડ આઈટીી રિલેટેેડ કોમ્પ્યુટર રિલેટેડ એના માટે બહુ સારું છે અને ત્યાંથી માણસ નીકળીને પછી કોઈ પણ જગ્યા પાછો ના પડે એમ એમને નોલેજ પણ સારું મળે શીખવા મળે અને તેની લાઈફ સ્ટાઈઇલ ડિસિપ્લિન બધું જોવા શીખવા મળે
પણ આપડે રશિયા જઈ ગયા બરોબર તની લેંગ્વેજ તો આપડેને આવડી જો એ
રશિયામાં એવું છે કે રશિયન લેંગ્વેજ આવડવું જોઈએ અને જો પ્લસ એને્યા ના આવડતી હોય તો ઇંગ્લિશ તો ફરજિયાત છે ઇંગ્લિશ આવડવું જોઈએ
એંગ્શ વાંધો મારા બાપાને ઇંગ્લિશની
તો એમાં થોડું પછી જો એમાં આઈલેટ્સની પરીક્ષા જે જીઆર એ ની છે ને બધી અલગ અલગ એક્ઝામ એ એક્ઝામ પહેલાં આપીને પાસ કરવું પડે ઓ વાંધ ના તો વાંધ ના
બરોબર
ભલે તમારે ત્યાં જવાનું નક્કી હોય તો પછી એને પેલા ટ્રેનિંગમાં મૂકો ઇંગ્લિશ ને એવું શીખી જાય આપું ભલે ને એકાદ વરષ લેટ શું વાંધય આપણને
હા એ તો જ છે તો આમાં આપડ કેમ કે હ યુનિવર્સિટી ની અત્યારે તો ચાલુ થઈ હશે ને
યુનિવર્સિટી ના જૂન જુલાઈ એટલે હમણાં હજુ થોડું વેકેશન જેવું છે અઠવાડ દસ દિવસમાં પુલસે બધી
થડા દિવસ દિવસ સૌથી પેલા તો ત્યાં ઇન્કવાયરી કરવી પડશે ને મારે
પેલા તમારે ત્યાં ન્કવાયરી કરી લો કઈ રીતનું છે
આપડે જેમ કે આપડે ડિયામાં બરોબરુભાઈ ચાલુ થાય એડમિશન રસેમ એવું ત્યાં જ રસમાં તનું કે અલગ
રશિયામાં એકદ મહિનો આખો પાછો હોય શકે એટલે બંને દિવસો કઈ રીત તમારે જોઈ પછી આગળ પગલાં લેવા પડે
અચ્છા બરોબર જો એ અમે તમે તો બહ વધારે લીધા પ પસ લાખ એક લાખ
હ તો નહી તો બીજો કોઈ બીએસ સિલેક્ટ કરી લો
એ એક તો એક દેશમાં જવું છું આપણે ત જાપાન માં જેટલા હતા ચાલ
જાપાનમાં દસ બાર લાખમાં પતી ગયા
ત્યા જાપાન તો નઈ જોયું આપડે રશિયા સારું એવું છે
જાપાન આમ જોવ છે ને ટેકનોલોજી ના મામલે જાપાન દુનિયામાં બધા કરતા આગળ છે અને આઈટી ને લઈને લોકો ટેકનોલોજી નો વિકાસ કરે છે આ આઇ હમણાં તો એઆઈ પણ આવી ગયું બરોબર એટલે એ આઈ કોડિંગનું કોમ્બિનેશન થાય એટલે કોઈ પણ ટેક્નોલોજીમાં તમે આગળ વધી શકો જલ્દી
હ ત્યાં અમે સાંભળ્યું જ છે કે જે માણસો હોય ને માણસો જીતે ગેલું હતા પ જે મસ્ હોય ને એ રીતે પ્રોપર ડિસિપ્લીન મા રહેવું પડે ને
હમ ડિસિપ્લીન બહુ જરૂરી, બહુ જરૂરી
ફોલો કરવા પડે આપડે અહીંયા જેવું નહી હમ
થોડું આમ એ રીતનું છે આપણું કલ્ચર એટલે ત્યાંનું કલ્ચર સ્ટ્રિક છે એકદમ
હા થોડું ટાઈમલી કરવું પડું ટાઈમ લી ઓફિસ જવું પડે એક મિનિટ બી લેટ થાય તો નીકળ દે આપ જોબમાં ના કે આ બધી ટાયમે ટાયમે બ આવતું ટ્રેન ટાઈમે આવતી હોય એક મિનિટ બી લેટ ના કરે
હા બધું પંક્ચુઅલ રહેવું પડે તમારે
આપડે જાપાન તો નહી જવું આપડે રશિયા બરોબર છે. હો એનું થોડુંક હું કરો તમે આગલું બાકી
કરી આપીએ એક વખત મળી લો આપણને અહીંયા આઈ ઓફિસ વાત હમ ફ્રી થાવ એટ એકાદ દિવસમાં મળો
બાબાને લાવવો પડશે કે
બાબ તો વાંધો નથી આમતો તો લા લાવો તો બી ના આમ તો કંઈ જરૂર નહી તમારી જોડે ડિસ્કસ કરવાની આપણે
બાબો તોહ અત્યારે તો કામ ધંધો કરતો નહી તો હવે એને કરી ને
હા આગળ વધાગ સાચી વાત આપણને ટેકો થાય આગળ ભવિષ્યમાં
એલે ચાલો એ ઓફિસ આવું એટલે ઘરો
ઓકે મળીએ મળીએ મળીએ સરસ ઓકે બાય